હલો.
હેલો.
હલો કેમ છો મજામાં.
બસ મજામાં તમે કેમ છો.
બસ મજા એમાં શું ચાલે.
બસ શાંતિ જો અત્યારે તો સાજ પડી એટલે હવે રસોઈ પાણી ની તૈયારી.
હા બસ આા હવે ત્રણ ચાર મહિના રહ્યા. આપડો તહેવાર આવશે હલો.
હા હા બોલો બોલો.
હા બસ આ કઉ છું ત્રણ ચાર મહિના રહ હવે આપડે. નવરાત્રી નો. તહેવારની તૈયારીની ઉજવણી કરીશું ને કઈક તૈયાર કરીશું ને હવે નવું.
હા હવે તો નવરાત્રી નાજી ક આયા.
હા હવે ત્રણ ચાર મહિના રહ્યા એટલે હવે આપડે એની તો આપડે તો શું હોય ચણિયા ચોરી.
ચણિયા ચોરી હોય પછી હમ ચણિયા ચોરી પર પેરવા માંગ.
ચિંગ જોઈએ.
હા બેંગલ્સ ને
હા સેક્સોડાાઈ નું જોઈએ બધા કલર નું જોઈએ આપડે બધું ફૂલ મેચિંગ દુપટ્ટા સાથે.
નવે નવ દિવસ
હા નવરાત્રી આવે એટલે છોક રીઓ ને તો મજા પડી જાય તમારે દસ દિવસ.
હા મારે બે છોકરીઓ છે ને એને એવું જ હોય છે બાપા નવે નવ દિવસ. તો એટલી બૂમાં બૂમ કરે ચણિયા ચોરી માટેની અને દર વર્ષે નવા જોઈએ પાછા.
ના હા નવા જોઈએ છોક્યો ને તો અને નવરાત્રી આવે એના પાછનું એક જ કા કથા છે કે અત્યાર છોકરીઓને ખબર જ ના હોય કે નવરાત્રી એટલે શું બસ ખાલી ગરબા જ ગાવાના હોય એવું છે. પણ નવરાત્રી એટલે એની પાછળની એક કથા છે. મહીસાસુર નામ ના શક્તિશાળી અસુરે દેવતાઓ નો જી વ જીવિત કર્યા. ત્યારે માતા દુર્ગા એ નવ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. તો તમને ખબર હશે અને પાછું દસમા દિવસે સંહાર કર્યો. એટલે તો કેવાય દસમા દિવસ આપડે આરતી ના લાઈન માં આવે છે એની એ કે દસેરા દસે મારીઓ આવે છે એટલે તો દસમા દિવસે આપણે શું કરે છે કે વિજયાદશી કે જેને કહેવાય દશેરા આપણેે એ વખતે ફાફડા જલેબી ખાઈ ને ઉજવીએ છીએ. અને એના માટે તો છે કે સારા વિચારોનો ખરાબ વિચારો પર અંત આવે છે.
બરાબર બરાબર રાવણ નું આપડે કરે છે ને પૂતળું બારે છે.
રાવણ નું દહન કરે છે.
હા એટલે કે બુરાઈ ઉપર અચ્છાઈ ની જીત થાય આપડી.
થાય હા એટલે વિજયાદસ મી દશેરા
હા દશેરા અત્યારે છોકરાઓ આ બધું કેવું કે બધું હા બહોત જાણતા જ નથી નવરાતર વિશે.
એ હા બસ ઇન્જોય કરવાનું ન ગરબા ગાવાની એવુંચ છે.
હા બસ એવું જ હોય છે કે
પણ જયારે નવું નવ નવ નવરાત્રી એટલે એમાં નવું દુર માતાના જે નામ આવે છે એ બી ન ખબર હોય અત્યારે તો કે જેવા કે નવ દિવસ ના નવ નામ આવે છે કે શૈલ્ય પુત્રી બ્રહ્મચારીણી ચંદ્રઘંટા કુસમાંડા સ્કંદ માતા પછી આઠમ ના દિવસે કાલ રાત્રી હોય છે. કે મહાગૌરી પછી સિદ્ધિ રાત્રી એ છે નવ સ્વરૂપ. અને દરરોજ પછી આપડે તો આરતી કરીએ માતામાં કરવા જઈએ જ છે આપડે તો.
હ નવરાત્રીમાં આપડે માતા તો સરસ આરતી થાય છે.
હા કેવા સરસ શણગાર થાય છે માતાજીના. અને આરતી પછી તો તમારે પરસાદેય કેટલો હોય છે પાછો.
સરસ હા
હા ને છોકરીઓ તો ગાવા જાય છે જ આડે પોરમાં છે એટલે બોઉ છોકરીઓને ચિંતા ભી નઇ.
હા અને પોળમાં આપડે પછી વેશભૂષા પણ થાય છે.
હા કેટલી બધી થાય છે. આઠમ ના દિવસે તો તમારે આપડે તો આખી રાત જાગવાનું થાય.
હા આપડે આક હા રમબા જોગણી માતા નીકળે એટલે.
હા એનુંય મહત્મય છે અને આપડે માતા ને પ્રા ના કરીએ કે આપડે બસ આપડા બાળકો સ્વસ્થ રહે. કુટુંબના બધા સભ્યો સરસ રહે. બધાનું સ્વાસ્થ્ય સરત રહે એવી દરરોજ આપડે માતાજીને પ્રાર્થના કરવા દરરોજ મંદિરે જઈએ નવ દિવસ આમ દરોજ તો જવાતું નથી આપડાથી. ઘરે કરીએ છે માતાજી આપડે ઘરે તો છે જ.
હ નવરાત્રી માં એમ થાય કે વને આપ આપડે મંદિર જઈ શકીએ છે. હા હા.
અને છોકરા પાછા આપડે પ પોરમાં ગરબા થાય આપડે તો દસ વાગ્યા થી તો ચાલુ થઈ જાય આરતી પતેે દસ વાગે એટલે પાછા તરત ગરબા ડીજે મૂકી દે એટલે એ તમારે ગરબા ચાલે અને એ વખતે આપડે ગરબા ગાઈ લીએ આપડે તો પછી સવારે કામ ના લીધે વેલું ઉઠવાનું હોય પન છોક કરે તો તમારે બે વાગે એટલે જે ડાળિયું ચાલુ થાય અને અત્યારે તો શેરીમાં ગરબા કેવું કે વચ્ચે ગરબો મૂકે માતાજી નો દીવો કરે અને જે થોડા એમથી થોડા ઉંમર વાળા હોય એ બધા પાંચ ગરબા ગાય છે કે માતાજીની આરાધના કરે છે ગરબો વચ્ચે મૂકીને. એ બી સારું છે.
સા સેરી ગરબો પરે સે બધા.
હા શેરી ગરબો કરે છે પછી એમાં તો નવ દિવસ પાછો ઉપવાસ કરે
હા.
કોઈ ફળા એક ટાણું ખાઈને કરે. એ રીત ત્યારજના બધા પોતપોતાની રીતે કરતા હોય છે. હા.
હા પોતાની પોતપોતાની યથાશક્તિ પ્રમાણેના ઉપવાસો કરતા હોય છે.
હ અને પછી ના તો આપે ત નવ ગરબા પતે પછી નાસ્તો આપે તો એ બી ધ્યાન રાખવું પડે સ્વચ્છ તાનું કે ગમે ત્યાં તો ના જ નખાય આપડે નાસ્તો કરીએ તો ડસ બિનમાં એ લોકો આમ મૂકે છે ડસ્ટબિન તો ડસ્ટબિનમાં જ નાખીએ પછી, પ્રદુષણ ના થાય. કે અત્યા તો અવાજ થાય ને આ થાય અત્યા સ્પીકરોય પાછા કેવા વાગે છે તમારે. એમથી બીજાને બી ડિસ્ટર્બ થાય બધા ઓફિસ જવાનું હોય બધી રીતે હોય એટલે એ બી ધ્યાન રાખવું પડે.
અને પહેલાના જમાનામાં તો કેવું મો વડે ગરબા ગાતા હતા જાતે. અત્યારે હવે કોઈને એ કષ્ટ આપવું નથી. હ પાંચ ગરબા વડીલો ગાઈ લે પછી બસ મૂકી દે કેપ અને ગાવ ગરબા.
હા અને અત્ય્યારે ના તો ગરબા ગાતા બી ના આવડે કે કયો ગરબો ગાવો તો જે મેનાવડતા હોય એક બે એક ગાય બાકી તો અત્યારનાજ તો કશું ના આવડે ડીચે માં જે ડાન્સ ના ગરબા આવે છેજ, જે ખરું છે એ માતાજી ના જ ગરબા છે. પણ એ બાને છોકરીઓ ફરી બી શકે એમની કસરત બી થઈ શકે. હા અને એ એ નવ દિવસ માતાજી ને અરજ ના દર્શન કરવા જઈ શકે એ લોકો.
સાચી વાત સાચી વાત અને હવન પણ હોય છે ને આપડે તો નોમ ના દિવસે.
આપડે તો કેટલો રાત્રે બે વાગે હવન થાય, પછી પાછી સવારે ચાર વાગે બી જવાનું હોય એટલો આપણને ઉત્સાહ હોય, હા. એટલે આપડે નવરાત્રી ન કેટલો ઉત્સાહ અને ઉમંગ હોય છે કે ભાઈ ના આપડે જવાનું છે તો આપડે તો બે દિવસ આમ તો ઉજાગરા જેવું જ હોય છે દસેરા સુધી સવારે પડી આપડે.
સાચી આઠમ થી તો આપડે ઉજાગરાજ હોય.
હા તર વેશભૂષા હોય ના નાની મો ટાની બી હોય અને એ લોકોને તહેવાર
છોરા તરફ ચાલુ થઈ જાય છે, નાના છોકરાની એનાથી.
હા. હલો.
હેલો.
હલો.
હા, હા, બોલો, બોલો.
હા, તમારો અવાજ જે કપાઈ ગયો હતો એટલે.
આ નેટવર્ક એસયુ છે.
હા, હ, હ.
એના લીધે થોડો પ્રોબ્લેમ થાય છે.
હ, હ, વરસાદ નું વાતાવરણ છે ને એટલે.
વેધર ના લીધે થોડો પ્રોબ્લેમ થાય છે. હ, હા, એટલે.
શીખવે જ છે કે, જિંદગીમાં ક્યારે આપે બી મુશ્કેલી આવે તો હિંમત નહીં હારવાની, મુશ્કેલી આવે તો આપડે હિંમત હારવાની બી નહીં. અને સત્ય બોલવાનું અને સારા વિચારો કરવાના કાર્યો બી સારા કરીએ. આપણને શક્તિ આપ. આપે છે, પ્રેરણાા આપે છે કે જીવનમાં આગળ વધવા માટે હિંમત આપે છે. અને નવરાત્રી કઈ ખાલી નવરાત્રી? પણ ભક્તિ, એમાં આરાધના થઈ શકે, ભજન-કીર્તન થાય છે, એ રીતે બી આપડો તહેવાર ઉજવાય છે.
અત્યારે તો જો બધા નવરાત્રી માં આનંદ નો ગરબો ને ભજન ને. કેટ કેટલું કર કરાવતા હોય છે ઘરમાં પણ.
હા, હ. નવરાત્રી હોય એટલે ગરબો કરાવે, કઈક માતાજીની આરાધના માટે બી કઈ રીતે હવન કરાવે છે, યજ્ઞ કરાવે છે.
બરાબર, સાચી વાત છે. અત્યારે ધાર્મિક દિવસોમાં મજા જ કઈક ઓર હોય.
હા, હા. બસ, શું ચાલે? તમારે કેવી ચણ્યા ચોરીને બસ થઈ ગઈ?
તમારે નવરાત્ર ની તૈયારી થઈ ગઈ.
હ, બસ થાય છે હવે. બસ તમને પૂછવા જ ફોન કરે કે હવે પાછું નવ દિવસમાં જે ઉપવાસ કરે એમાં શું ખાઈ શકે છે એ લોકો?
નવ દિવસ ના ઉપવાસમાં એવું હોય છે કે જે ફરાળ કરતા હોય ને. એમાં સુરણ છે, પછી કેળા. છે, પૈડા બરફી છે. એ બધું ખાઈ શકાય કપાસમાં, જે લોકો ફરાળ કરતા હોય? એ અમુક લોકોને તો નખોડા બી હોય છે કે બે નખોડા ઉપવાસ હોય કે એકલા જોવું પડે, અમુક ને એવું પણ હોય છે, અમુક લોકોની હા, કોઈ નવ દિવસ ફરાર કરીને બી કરે, કોકને તો તળી ફરાળ હોય.
હા.
તમે રાત્રે બનાવી રાખી હોય તો તમે બીજે દિવસે ખાઈ શકો? હા, અમુક લોકોને તો ચા બી નાયા વગર ના બનાવે. તમે બહાર ગયા હોવ, ધાર કે બર બજારમાં તો તમારા ઘરે આવીને. પેલા ના, આવું જ પડે. પછી તમારથી ચા બનાવાય નવરાત્રી વાળાની.
હા, અને કશું બી આઠું બી ના થાય, ખાસું ધ્યાન રાખવું પડે.
નહીં, પાછી એમાં જો આપડા લેડીઝ ને. તો હારા નડતા આવ્યું તો તો બાપા, નવરાત્રી માં ભોગ લાગ્યા બાપા.
હા, એટલે તો આપડે બધું ધ્યાન રાખવું જ પડે છે.
અપરસટ નથી ચાલતી, હા, નવરાત્રી માં નથી ચાલતી.
ના ચાલે, માતાજી નું છે ને આ તો.
હા એટલે જને એટલે બહુ સાચવવું પડે છે બધું નવરાત્રીમાં તો
હા અમે પેલા નવ અમે પેલા નવરાત્રી કરતા હતા અમા અમારા વડીલો હવે તો કેવું કે બધા થોડા ઉમ ઉમર વાળા થયા એટલે શું કરી કે બસ આરાધના છે આવું માતાજી ને ધરાઈએ. બધું બનાઈએ વડા છે, પુરી છે હ.
હ તમારે ત્યાં નિવેદ ખરું હ.
હ નિવેદ કરે નવમા નવમા દિવસે કરે.
બરાબર અમારે ત્યાં પણ જ નવું ખંડનું ખરું હ.
કે પછી નઈ ધોઈ ને પછી સ્વ્ચ્છ જે કપડાં હોય ધોઈલા એ પહેરીને પછી જે થાય અમારે. પછી કશું અડાય બડાય નહી.
હા બરાબર બધું ચોખ્ખું જોઈએ.
હા ચોખ્ખું જોઈએ કશું અને ધરાવ અજે બનાવવાનું હોય ખાવા એ બી મસાલાન બધુંય નવું જ કાઢીએ અમે. કારણ કે પેલું તો આપડે હડકા બોરા વાળું હોય એ તો ન જ ચાલે.
ના ચાલે ના ચાલે.
અને એમાંય અમે તો પાછું વડા, પુરી, રોટલી, દારભાત બનાઈએે શાક બનાઈએ અને શાક માં અમાર માતાજી ને ધરાય એટલે લસણ ને એવું તો નાખીએ જ નહી આપડે ના ના ખાય હા એટલે પછી એ બનાઈએ અને પછી મા તાજી ને ઘરે આરતી કરીએ અન બધાય ઘરના બધા વડીલો હોય. બધા કુટુંબ નાના સભ્યો હોય હાજર. નવરાત્રીમાં ઘરે જ હોય જોકે સવારે એટલે સવારે આર તી કરીએ પછી એનો પ્રસાદ લઈએ. અને પછી તમારે બધે અડાય ને પછી બધું થાય. ચાખવાનું બી નહી.
હા હા બરાબર બરાબર હા એટલે નવરાત્રી આવે એટલે બધું હા બસ લો અમારી હવે નવરાત્રી ની તૈયારીઓ ચાલે જ છે જો છોકરીઓને.
હા અન અત્યાર તો પેલી જે ચણિયા ચોરી નવી નીકળી છે ને એ સરસ આવે છે વર્ક વા ડી આવે છે પછી અ કામકી વર્કની આવે છે. અભલાવારી તમાર છોકરીઓન કેવી ગમે?
નિરડ વર્ક અત્યાર તો નવી લેટેસ્ટ આઈ છે નિરડ વર્કમાં.
હા ત તમે જવાના છો લેવા?
હા અમદાવાદ સરસ મળે.
હે ને હા તો તમે જાવો તાર મને બી કેજો મારે મારી બેબી માટે લાવી છે એને બહુ શોખ છે મારે તો નવરાત્રી નો.
સારું સારું ચોક્કસ આવજો મારી જોડે હું તમને ફોન કરીશ.
હા.
સારું તારે મળીએે આપડે. હા જલ્દી હ જય શ્રી ક્રશ્ર્ન.
જય શ્રી ક્રશ્ર્ન.